તો.
બસ મજામાં કેમ છો તમે?
બસ એકદમ મજામાં જો લાવ તો મેં કીધું તમારી જોડે જરાક. બસ જો મને એમ થયું કે લાવ તમારી જોડે જરાક વાત કરું. અને કઈક એવું મગજમાં આવી ગયું તમે કીધું કેટલા વર્ષો થઈ ગયા કે એક કેવાય ને અ એક સપનું હતું મારું કે મને કંઈક કરવું છે આગળ જીવનમાં તો ઈ મારાથી થઈ નથી શક્યો હજી. તો મને એમ થયું કે લાવ તમે તો બહુ સારું મતલબ કામ બી કરી રહ્યા છો ને તમને તમારું બી કદાચ કઈક એવું સપનું હશે ને જે તમે કદાચ એ અચીવ કરી લીધું હોય. તો જરાક તમારાથી હું માહિતી મેળવું કે એની માટે આગળ શું કરવું જોઈએ. તો એના બારામાં જરાક કઈક તમે મને કહી શકો તો મારી માટે બહુ મદદરૂપ રહેશે.
હા ચોક્કસ અ જોઓ દરેક ના જીવનમાં કોઈને કોઈ સપના તો હોય જ છે. પણ ક્યારેક એવું થાય અ જીવનમાં કે આપે થોડી જવાબદારીઓ વધી જતી હોય કે લગ્ન થઈ જાય જનરલી સ્ત્રીઓમાંતા વસ્ તું ખાસ જોવા મળે છે કે લગ્ન પછી જવાબદારી વધી જાય કે અ તમે જોઈન્ટ ફેમિલી માં રે રેતા હોય કે પછી સાસુ સસરા નું બધું કરવાનું હોય એ લોકોની બીમારી કે્યાં તે આવી જાય. કે પછી ઘણા ને એવું હોય કે હસબેન્ડની જોબ હોય તો ટ્રાન્સફરેબલ જોબ હોય. તો શું એક જગ્યાએ તમે રહીને તમે જે વિચાર્યું હોય અ એ કઈ કરી ના શકો તો મારે પણ એવું થયું છે કે સારું ભણતર હતું નોકરી હતી પણ લગ્ન થઈ ગયા પછી એ નોકરી મારે છોડી દેવી પડી કારણ કે લગ્ન પછી મારે બીજા સિટીમાં શિફ્ટ થવું પડ્યું તો ત્યારે મેં નક્કી કર્યું હતું કે ચાલો અત્યારે નહીં તો કઈ નહીિ થોડા વર્ષો સેટ થઈ જાય પછી હું મારી કેરિયર આગળ વધારીશ પણ પછી અ બાળકો માં આપણેે રચ્યા પચ્યા રહીએ ને એ લોકો માં આખો દિવસ આપડો જતો રે તો એમ કરતા કરતા ઘણા વર્ષો વીતી ગયા અને આજે અ અ થોડા વર્ષો પછી મને એવું થયું કે હવે મા રે મારા માટે કઈ કરવું જોઈએ કે થોડું ઘણું હવે કેરિયરમાં ધ્યાન દેવું જોઈએ તો અને આમ પણ કોરોના પછી બહ બધા એવા જોબ ને એવું ફ્રીલાન્સિંગ કામ શરૂ થયું છે કે તમે ઘરે બેઠા પણ કરી શકો એના માટે તમારે ક તે જો બહાર ના જવું હોય જોબ ના કરવા માટે બહાર ના જવું હોય કે તમારે ફૂલ ડે નું અ ટાઈમિંગ સેટ ના થતો હોય તો એવી બધી ઘણી ઓપોર્ચ્યુનિટી આવે છે કે તમે ઘરે બેઠા પણ બહુ સારું કામ કરી શકું અને મને એમાં જ ઘણી સારી ઓપોર્ચ્યુનિટી મળી તો એમાં મેં કામ આગળ વધાર્યું તો નહી એ વાતની મને ખુશી પણ છે મને હતું કે આટલા બધા સાત આઠ વર્ષનો ગેફ પડી ગયો તો હવે હું આગળ કઈ નહી કરી શકું પણ ના એવું નથી જો એવું આપણે મનમાં વિચારીએ ને કે ના મારે કરવું જ છે અને મારે મારા માટે કઈ કરવું છે મારી કેરિયર માટે કઈ કરવું છે તો ચોક્કસ આપણે એ દિશામાં આગળ વધી શકીએ
વાહ વાહ સાવ સાચી વાત કરી તમે કે પોતાની જે જોઈતું હોય ને એ આપણને ભલે વેલું મોડું પણ કરી જ રાખવું જોઈએ અને મેં પણ બસ એજ વિચાર્યું છે કે હવે મને અ મેં બહુ વર્ષો થઈ ગયા કે મેં પાર્લર સ્ટાર્ટ કર્યું એને પણ હવે આ છોકરાઓ પછી મારું થોડું કેહેવાય ને કે આગળ પાછળ આગળ પાછળ થતું જાય છે પણ હવે મારા છોકરાઓ એકદમ સરસ રીતે સેટ થઈ ગયા છે એટલે મેં વિચાર્યું જ છે કે હવે મને પોતાની જાત ને હજી અપગ્રેડ વચ્ચે વચ્ચે મેં અપગ્રેડ કર્યું જ છે પણ મને કેવાય ને કે હજી પણ આગળ અપગ્રેડ કરવું છે તો એની માટે મેં છે ને બહુ સરસ એક માર્ગ વિચાર્યો છે કે એક મહિના નો કોર્સ આવે છે એની માટે મને હા થોડુંક બારગામ જવું પડશે પણ એની જ મેં પ્રોસેસ હવે ચાલુ કરી નાખી છે કે કેવી રીતે બધું સેટ થશે કેવી રીતે જવાનું કેવી રીતે ત્યાં રહેવાનું ક્યાં રેવાનું બધી શું આજકાલ તો બધે બધા એકેડેમી વાળા બી છે, ને ઓલું આપણું શું કેવાય પીજીની ફેસિલિટી આપે. એટલે બારગામ થી કોઈ સ્ટુડન્ટસ આવ્યા હોય ભણવા માટે તો એ લોકો માટે રહેેવાની, ખાવાની બધી વ્યવસ્થા એ લોકો બધું પૈસા લે એના બટ બધી જ વ્યવસ્થા એ લોકો આપણને કરી આપે, એટલે આપણને કોઈ બી જાતની એવી ચિંતા નો થાય કે બીજા ગામમાં ગયા છે તો, કેવું હશે ક્યાં રવાનું શું ખાવાનું ક્યાં સુવાનું એવું કઈ જ નથી એટલે બધી ઇન્ક્વાયરી કરી અને બધી રીતે આપડે કેવાય ને આમ સંતોષ થાય મનથી એટલે મેં એવી રીતે તે હવે આગળ વધવાનું અ વિચાર્યું છે. તો તમને શું લાગે છે કે મેં આ વિચાર્યું છે, તો આ મારાથી થઈ શકશે ને હું કરી લઈશ એવું તમને લાગે છે ખરું? મારા હિસાબે?
હા, મને તો એકદમ લાગે છે. કારણ કે જ્યાં સુધી આપણે આપડા મનથી નક્કી ના કરીએ ને કે મારે આ કામ કરવું છે. ત્યાં સુધી આપણે એમાં સફળ ના થઈ શકીએ. હું એવું માનું છું. કારણ કે ઘરમાં ભલે બધા લોકો કેહેતા હોય કે તું કાંઈક કર કે તારે કઈ કરવું જોઈએ, પણ એવી ઘણી બધી ગૃહિણીઓ કે ઘણી બધી છોક કરીઓ મેં એવી રીતે જોઈ છે. જે પોતે જ એવું કે કે ના ના એ કે કે ઘરમાં તો આટલું કામ હોય છે, આટલું તો સંભાળીએ છે, રસોઈ કરીએ છીએ, બહારના કામ કરીએ છીએ તો એમાંથી હવે ટાઈમ જ ક્યાં મળે છે. અને મારી ફ્રેન્ડ પણ એવી ઘણી બધી છે. અ કે જે લોકા બસ ઘરમાં જ રચ્યા પચ્યા રે એને રસોઈ કરે ને પછ બાર ફરવા જાયને નાનું મોટું શોપિંગને, શાકભાજી લેવાનું ને આને તેને કે એમાં જ દિવસ પતી જાય છે, મારી જોડે તો ટાઈમ જ નથી. પણ મને એ લોકાની વાત ઘણી વાર ગળે ના ઉતરે કે એવું તો બની જ ના શકે કે કે તમારી જોડે ટાઈમ ના હોય કે અ પછી ફોનમાં ટાઈમ બગાડે ને ટીવીને, મોબાઈલને, એમાં જ આખો દિવસ જતો રે. એના કરતા તમે જે વાત કરી કે તમને પોતાને મન છે કે તમારે આગળ વધવું છે. કે તમારે કંઈક કરવું છે. કે તમે જે ફિલ્ડમાં છો એના માટે તમારે એના રિલેટેડ નવા નવા કંઈક કોર્સિસ કરવા છે કે એના વિશે વધારે કઈ શીખવું છે. તો એ તો બહુ સારી વાત કેહેવાય. અને હું એવું માનું છું કે તમારે શીખવું જ જોઈએ. ભલે બારગામ જવું પડે તો એ કઈ વાંધો નહી. અ કારણ કે જો આપડે બહાર નીકળશું ને તો આપણને નવી દુનિયા જોવા મળ છે અને નવી નવી વસ્તુઓ આપ આપણે કાઈ ને કઈ અ શીખીશું એ બાબતમાં. તો એ તમારે ચોક્કસ કરવું જ જોઈએ. અને જો હું એવું માનું છું કે તમારા ઘરમાં બધા તમને સાથ આપતા હોય. કે બધા તમને એન્કરેજ કરતા હોય તો ચોક્કસ તમારે આગળ વધવું જ જોઈએ. અને તમને હું નથી માનતી કે તમને આગળ વધતા કોઈ રોકી શકશે આ બાબતમાં.
સાવ સાચી વાત કીધી તમે પણ હા એ વાત જરૂર થી હું તમને કહીશ કે મારા ઘરમાં ઘરવાળા બધાં જ જેટલા બી છે ઇવન મારા જે સાસુ સસરા છે. અ ઈ લોકાએ પણ મને એટલું બધું સપોર્ટ કર્યો છે આ બાબતમાં. કે તમને જ્યાં જવું હોય તું જા તમ બિલકુલ ચિંતા નહીં કર મહિનો લાગે કે બે મહિના લાગે તને બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. અમે લોકો બેઠા છીએ તને જે શીખવું હોય, તને જ્યાં જવું હોય તું જા. નહી તો મારા આજે તમે વિચાર કરો કે મારો પરિવાર મારું બી છે. મારા બી છોકરાઓ છે, મારા હસબન્ડ છે, એ બધા જ જાય છે કામ પર કોઈ ભણવા, કોઈ કોલેજ, કોઈ હમ્મ તો મને અગર મારા ઘર વાળાનો સાથ ન મળે તો હું આ વિચારી જ ન શકું પેલી વાત એટલે મારે એ બહુ મોટું આમ કેવાય ને કે મારી સપોર્ટ સિસ્ટમ છે બધા. કે મને ચોક્કસથી કીધું એ મારા સાસુએ નહીં તો આજકલ કયા સાસુ એમ બોલે કે તમે જાઓ બેટા તમે કામ કરો અને હું છોકરા તમારા સાચવીશ એવું કોઈ નથી બોલતું. પણ મારા સાસુએ મને બહુ સપોર્ટ કર્યો છે. અને ખરેખર હું હવે આગળ વધવા માટે એકદમ કેવાય ને આમ ઉત્સુકતા પૂર્વક તૈયાર છું. એટલે જરૂર થી હવે હું આગળની બાબતમાં વધીશ જ. પણ ખાલી મને તમે એટલું કેહો કે તમને એવું લાગે છે કે હું સમજો બારગામ મહિના માટે જતી રહું અને મારા સાસુ ને આટલું બધું એમના ઉપર હું ભાર મૂકીને કે હા મારા છોકરાઓની બી ચિંતા અ એમને કરવાની ને ઘરમાં આવે એટલે જમવા દેવુ ને આ બધું જ નાનું મોટું જે આપડે છોકરાઓનું હોય તો તમને એવું લાગે છે કે મને એમના એમને એવું મતલબ એમના ઉપર બધી જવાબદારી મૂકીને મને જતા રહેવું અ યોગ્ય છે
જો એમાં એવું છે ને કે તમારા સાસુ એ તમને સામે થી કીધું છે કે ના બેટા તું કઈક કર તું જા હું બધું સંભાળી લઈશ તો જો એ શ શારીરિક રીતે સક્ષમ હશે તો જ એ તમને કહેતા હશે તો એમના ઉપર થોડો ભરોસો કરવાનો પણ હા એક વાત છે કે બધી જવાબદારી આ ઉંમરે આપડે એ લોકો ઉપર ના નાખી શકીએ તો તમે એક એવું પણ કંઈ કરી શકો કે અ રસોઈ વાળા બેન રાખી લો જેથી એમને એ બધું આ કામકાજને ઓછું કરવાનું થાય કે સવારમાં એવી રીતે કોઈ બેન આવતા હોય કે બ્રેકફાસ્ટ બનાવવા માટે કે છોકરાઓનુ ટિફિન હોય એમને સ્કૂલ મોકલવાના હોય તો એવી રીતે તમે થોડી વ્યવસ્થા પેલેથી કરી રાખો કે હવે તો એવી રીતે અઈયાં તો કલાક કના વેઝ ઉપર પણ મળે છે કે એક કલાકના અમુક રૂપિયા લે અને પછી એ કલાકમાં તમે જે પણ કામ કો એ લોકા કરી દે તો થોડું ઘણું રસોઈનું કામ થઈ જાય કે શાક સુધારવાનું હોય કે ડસ્ટિંગનું કામ હોય ઘણું બધું તમે એક અ એક બાઈ જોડે કરઈ અને અ ય કરઈ શકો જેનાથી તમારા સાસુને એટલો બધો લોડ ના પડે અને છોકરાઓમાં ને એવી રીતે સારી રીતે ધ્યાન આપી શકે અને આ ઉમરમાં એટલું બધું એમને કામ ના કરવુ પડે કે પછી થાકી જાય કે પહોંચી ના વડે કારણ કે એ લોકા કેતા હોય છે કે ના અમે કરી લઈશું કે મારાથી થઈ જશે કારણકે આ વાત મેં મારા સાસુમાં પણ જોઈ છે. કે કેતા હોય છે કે ના હું કરી લઈશ પણ પછી શું થાય કે એ લોક કોથી એટલી ઝડપના થાય કે બધું ધીમે ધીમે એ લોકોથી કામ થતું હોય પછી છેવટે એકદમ આમ ગભરાઈ જાય ને આમ હાફડા ફાફડા થઈ જાય ને ટેન્શનમાં આઈ જાય ને પહોંચી ના વડે તો હું પણ જયારે મારે આવી રીતે બહાર જવાનું થતું હોય કે કોઈ કામના અર્થે જવાનું થતું હોય તો હું આવું થોડું ઘણું સેટિંગ કરી લઉં. કે એમને રસોઈની દોડા દોડી ઓછી થઈ જાય. અને કા પછી બહારથી લેવાની વસ્તુ હોય તો એમને બહારના જવું પડે કે આપણે બ્લિન્કેટ કરી લઈએ. કે કોઈ હોમ ડિલીવરી હોય એ વી દુકાન માંથી આપણે વસ્તુઓ મંગાવી લઈએ. બને એટલો ટ્રાય કરવાનો કે એ લોકો હેરાન ઓછા થાય.
સાવ સાચી વાત કરી તમે ને આ બહુ મને કેવાય ને તમે જે કીધું ને કે બધું એક બાઈ રાખી લો ને બધી અહ તમે મને જે સજેશન આપ્યું એ ખરેખર મારી માટે બો એકદમ મદદરૂપ થશે ને હવે ચોક્કસથી મને એવું કરવું જ પડશે. કે એમને અહ ઓછું કામ થશે અને બાઈ થોડું ઘણી મદદ કરી લે અને શું છે એમને હવે એ શરીર શરીર શારીરિક રીતે તો એ જોકે વ્યવસ્થિત કામ બધું કરી શકે એવા છે. પણ હા છતાંય આપણને એમ થાય કે હવે આ ઉમરી ક્યા એમને આટલું બધું આપીએ તો બિલકુલ સાચું તમે કીધું કે હવે હું ચોક્કસ થઈ કોઈ એવી બાઈ રાખી લઈશ અને પછી જ હું મારું બધું નક્કી કરીશ જવાનું તમારી પાસે બી કોઈ બી એવા બાાઈ હોય ને કે જે બે કલાક માટે આવે સવાર સાંજ એક એક કલાક તો તમે ચોક્કસથી મને એનો નંબર જરૂરથી મોકલજો અને મને હું એની જોડે વાત કરીને એને નક્કી કરી લઈશ પછી જ હું બારગામ જવાનું નક્કી કરીશ. તમે આટલી બધી માહિતી મને આપી ને એની બદલ તમારો ખુબ ખુબ આભાર અને પછી પાછું કઈ ક્યારે કામ પડશે. તો તમને જરૂર થી યાદ કરીશ બરાબર
ચોક્કસ ચોક્કસ મને મજા આઈ તમારી જોડે વાત કરવાની અને આપણે આવી રીતે જયારે પણ એકબીજાને કામ હોય ત્યારે વાતો કરતા રહીશું. આવજો.
આવજો